તો કેમ છે તું કઈ ની મેં બહાર બેસેલી છું ઘરની
હા અવાજ આવતો જ છે બહાર થી
હા અચ્છા
હા કઈ નઈ આજે છે ને હું બજાર ગયેલી તો વાળ ના ટ્રીટમેન્ટ માટે વાળ એકદમ હેર એકદમ ડ્રાય થઈ ગયા છે ને પછી એકદમ રૂખા સુૂખા બેજ થઈ ગયા છે તો પછી એના માટે મેં ઘેલી
હા અચ્છા મને પણ બતાવનું છો જો મારા હેર તું તને કઈ ફરક જેવું લાગે નેને તું કાં ગલી તું એ મને કેહે છેે ને મેં પણ આ તારી સાથે મારા હેર પણ બહુ ખરાબ જેવા થઈ ગયા છે એકદમ ડ્રાય છે રકાસો ઉપરથી ઉતરે તો એટલા ઉતરીને એકદમ જ પાતલા થઈ ગયેલા છે બહુ જ પાતળું છે મારું હેર તો
તારા કરતા પાતું હેર મારું છે તને ખબર મા તો હેર જ મારા વાળ એટલા ખરતા છે એટલા ખરતા છે મે તને શું ક્યું તેના માટે મને તો પેલા ડોક્ટર પાસે જવું પડશે તેમને કીધું મને કે છે ને એક આ તો સેલોનમાં તો ખાલી વાળ તોય એને બતાવે ને કેવી રીતે ડ્રાય ન શું કરવા તો ખાલી હેરસ પર કરાવવાનું હોય ત્યાં તો પણ રિયલમાં તો ડોક્ટરની પાસે વાળ જયને બતાવવા પડશે કે વાળના અંદર શું પ્રોબ્લેમ છે વાળની જળ કેવી છે મજબૂત છે કે નથી એ બધું ત્યાં જોઈને જ ખબર પડશે
હા અચ્છા મેં પણ છે ને મારી બર્ ડે આવવાની હતી જન્મ દિવસ તો પેલું હેર શેમાં હેર કટ કરાવવા ગયેલી હતી ત્યાંથી મને વિચાર્યું કે મસ્ત મારા હેર થઈ જાય પણ ત્યારથી તો હજુ ખરાબ મારા હેર થઈ ગયેલા છે જો
હા પૂંછડી થઈ ગઈ હશે ને તારા
હમ હા એજ આખી પૂછડી જેવી થઈ ગઈ છે મેં એમને કીધું હતું કે મારું છે નીચેથી એકદમ સ્ટ્રેટ કાપજો પણ એમને આખુ લેયરમાં કપી મુકયું
અચ્છા એટલે હમણાં વાકડું વાકડું કાપી માંક્યું ને તો સીધું કીધું હશે તો
હા એજ અને ફેસમાં બી કીધું હતું ને કે અને કટન્સ બેેન્ક્સ આપજો તે એમને છે ને આખો ફેસ વોલ્યુમ આપી મ કો
અચ્છા અચ્છા એ તો એવું જ છે લોકો પોતે એવું જ કરે મેં જ્યાં ગેલી ને ધારા બ્યુટી કેર છે ને ત્યાં જવો જોઈએ ત્યાં એ લોકો વાળ જરાક કાપે મૂકી આપને પીછુયા વગર પણ એ એકદમ સારી રીતે વાળ કાપે એમનું વાળ કાપની સ્ટાઈલ બરાબર છે એટલે એમ લાગશે બી એક બે મહિના સુધી કે હા વાળ કપયા છે બરાબર
હા અચ્છા મેં તો મારા ભાઈએ એક જગ્યાએ કીધું હતું ને ને એને ફ્રેન્ડ હતું તો ત્યાં ગી લેતી પણ ત્યાં જરાક બી હરખી રીતે મારા હેર ની કટ કરી રહી લોકો એ અને છે ને એ તો છોડ જ્યારે મેમ હે વાળ થોડાવવાનું હતું ને તો એ લોકો એટલું જોર જોરમાં ખેંચી ખેંચી ને કરતા હતા મેં તો વિચાર્યું અહિયાં શું કરતા જ છે આ લોકો પણ એક જ્યાં સુધી ત્યાં જોયું ને મારા હેર મને બહુ ગમતા હતા પછી ઘરે આવી નને કે મારા હેર જ ખરાબ થઈ ગયા એટલે મને તો એવું લાગત તો છે કે મારા હેરમાં જ કઈ પ્રોબ્લેમ છે તો ડોક્ટરને બતાવવું જ પડશે તો તું ચહે ને તો મને કેજે નહીં
એ તો એવું જ રહી આપણે વાળ કરાવો જોઈએ જ્યાં સુધી પરમેનેન્ટ કરાવીએ ને ત્યાં સુધી એવું જ રહેશે એ તો પણ પરમનેન્ટમાં પણ બીક લાગે કે વાળ ખરાબ થઈ ગયા તો શું એટલે એના માટે છે ને જે પ્રોપર જેમ કે મુંબઈ છે ને ત્યાં બાર બાર છે ને ત્યાં જ બરાબર વાતો કરી આપે આપણા ત્યાં એટલું સારું ના હોય
હા એજ ને પણ તાં ઊંધી જવા બી કોણ દેસે કોણ લઈ બી જશે આપણને
હા હા એ પણ આપણે જાતે તો જઈ ન શકીએ આટલું જ દૂર હમણાં જઈ તો શકીએ પણ કોઈ હોવા જોઈએ ને એટલું એ સારું ના લાગે
હા એજ ને અને ઉપરથી મેં શું કય્યું આ હેરનું કઈ થાય તો એમ સારું બી લાગે કેમ કે એકદમ પતલા પતલા હેર માં કઈ સારું ચોટલી પણ હરખી રીતે નહી બને એવું લાગે કે ચોટલી વાળમાં નથી ટકલામાં બનાવેલી છે
હા એ તો એવુંજ છે
એજ ને આપણા કરતા તો નાના નાના છોકરા લોકો ના વાળ કેટલા હારાહાર હોય ને આપણા કેવા હોય
હમણાં તો કેમ કે એ લોકો હેર કેર કરે છે ને એ લોકો વાળ પણ ધોવે છે પછી શેમ્પુ કરે છે કન્ડિશનર પણ લગાવે છે પછી સીરમ લગાવે પછી વાળને શું કે ને રાત્રે આપે તેલ લઈને છે ને એકદમ સારી રીતેને મસાજ આપવાની તો તેનાથી શું થશે કે જે આપણે વાળના અંદર જે છે ને તે લોહી છે ભ્રમણ કરશે વાળમાં તો તેનાથી આ વાળ સારું રહેશે વાળને એકમ તાજગી મજબૂતી મળશે તે માટે બધું જરૂરી છે ને આપણે આળસી જેવા આળસુના પીર બધું કરતા જ નથી
હા અચ્છા મેં છે ને એમ વચ્ચે કરેલું હતું કે જયારે મારા હેર એમ ખરાબ થવાના હતા ને એ દિવસે એ ટાઈમ પર મેં કન્ડિશનર બહુ યુઝ કરતી એટલે બહુ તો નહી પણ એમ કડિશનર યુઝ કરતી શેમ્પુ પણ સારા માનો હતો લવુ બ્યુટી પ પ્લેનેટની યુઝ કરતી તો પણ મારો હેર હેરમાં કઈ એમ દેખાયું જ નહી
પણ એ તોું આપણે સરખી રીતે ઉપયોગ કરવો પડે ને તેનો આપણે કંડિશનરને શેમ્પુ થી જ બધું થઈ જતું હોય તો પછી શું જરૂરત પણ આપણે એને મસાજ પણ આપવી જોઈએ વાળને તો જ તો લોહીપૂરું ભ્રમણ કરશે ને વાળમાં તો તો વાળ મજબૂત રહેશે ને
પણ છે અને મને તો એવું લાગે કે ખાવા પીવાવામાં પણ ધ્યાન આપવું જોઈએ આપણે આ બહારનુંું ખાઈએ તો બી આ કદાચ હેરમાં આવું થતું હેરફોલ એ બધું
હ વારમાં શું આ બોડીમાં જેનાથી તો પ્રોબ્લેમ થાય આપણે પાલક મેથી એટલે ગ્રીન વેજીિટેબલ્સ હોય ને ગ્રીન શાકભાજી તે વધારે ખાવી જોઈએ એમ
ઠંડી આવશે નહી ને કે મારા હેરમાં વાળમાં છે ને ડેન રફ આવી છે હું
હણા હમણા પણ હમણાં તો ચોમાસું આવશે ને તો ઠંડી કાંથી આવેની પણ ચોમાસામાં બી વાળમાં પાણી જશે તો પછી એનાથી શું થશે કે આપણા વાળમાં છે ને તેલ પાણી મિક્સ થઈને પણ ટેન્ડ્રફ થઈ જશે ખોડો થઈ જશે આપણા વાળમાં
હા એજ ને મેં ભૂલી ગય લે હતી મને એમ કેમણાં છે ને શિયાળો આવવાનો
અ એજ આપણે આપણી લાઈફ સાઈલ વિશેને વધારે કઈ ખબર જ નથી બધાને કે એમ જે બાકી જે છોકરીઓ છે એને પ્રોપર ધ્યાન આપે છે સ્કીન નું ધ્યાન આપે વાણ આપણા જેવા લોકો પછી રડિયા કરે કે આવું થાય છે એવું થાય છે પણ આપણે ધ્યાન જ નથી આપ તો પછી થશે જ નહી હો બધું આપડે ધ્યાન આપવું પડશે આપણા સ્કીન પરછી બ આપણે બોડી પર આપણેે બધી વસ્તુ ું પણ ધ્યાન આપવું પડશે આપણને
એજ ને તને ખબર કે હમણાં મેં છે ને વચ્ચે એમ વિચ કે વાળ સારા થાય ને એના માટે મેં પેલો ખબર આવલા આવે આમળો
હા
તે પણ ખાતી હતી કે હા જરાક હેર સારા થાય એના માટે ઉપરથી ઓલ ઓઈલિંગ પેલું તેલ પણ રાત્રે એમ કરતી હતી કે હા તેલ બી લગાવ બધું કરો પણ મારા હેર ખબર નહી શું પ્રોબ્લેમ છે હરકી થતા મને તો લાગે ડોક્ટર ોક્ટર પાસે જવું પડશે
જો તું જે આમળા ની વાત કરી ડેલી એક એક કમ એટલે રોજ લેવું પડશે તો આપણે વચ્ચે ખાઈએ છોડી દઈએ તો ના ચાલે ને એ તો
અચ્છા એક જ ખાવાનું કે મેં તો મને એમ નહી ગમે એ ટેસ્ટ તો મેમે અડધો અડધો જ ખા એવી હા
હળધો અળદો ખાય તો ચાલે પણ ડેલી ખાવા જોઈએ વચ્ચે આપણે જો આપણે શું કરીએ આપણે ખાવીએ પછી આપડે ધ્યાનને આપીએ એવું નહી ચાલે ને જો ધ્યાન તો આપવું જ પડશે ખાવું બી પડશે ને વાર ન ધ્યાન પણ આપવું પડશે હવે એનાથી જ બધું ના થઈ જાય ને
હા એ પણ છે અને મને ત્યા એમ તો લાગે હેર સ્પાઈ બધું બી કરાવવું જોય જો કેમ ખબર તને મેં જયારે બી એમ થલી બધું ફરવા જાવ ને મારા હેર જરા કેમ ફ્રીઝ ટાઈપ ના હોય ને તો એકબીજામાં જઈને આમ ઉલજી જાય અને બહ એમ ગુ શું જેવી થઈ જાય મારા વાડમાં
હા આપણે હેર સ્પેમ એવું હોય તો બહાર જ ને આપણે ઘરે પણ ખઈ શકીએ આપણે જો આવડે તો કેમ કે હેર સ્પેમમાં શું છે જો પેલા તો વાળ ધોવાના હોય સારી રીતે વાળ ધોવાનો હોય પછી એ કન્િશનર યુઝ કર પછી સીરમ લગાવી લો એવી રીતે હે લગે છે ને અને વાળની ક્રીમ આવે છે હેર ક્રીમ કહીએ ને તે લગાવે લોકો તો તેનાથી વાળ એકદમ સિલ્કી થઈ જશે અને સારા એને ચમકશે અને કેરેટિન પણ લોકો કરે છે ને વાળમાં કે કેરેટિનથી પણ વાતશેકી
હમ
હા એ પણ છે અને મેં શું કેવું તને ખબર કે હે વાળમાં બધા પેલું નીચેથી કલર બી ઘરાવે એનાથી પણ બધા કે વાળ ખરાબ થઈ જાય તને શું લાગે ખરાબ થતા હશે કે
હા ખરાબ તો થતા જ હશે પણ જે કેર કરીે ને જેમ કે બહાર ના જે એમણે આ હીરોઈન ન જોઈ લે એ લોકો એવું કરાવે છે વાળ નો કલર તો એ લોકો નેચરલ વાળા પણ કરાવે છે અને એ લોકો હેર એ લોકો પ્રોપર ધ્યાન આપે છે ને વાળના દરરોજ વીકમાં જઈને એ લોકો વાળને સાફ કરાવે છે તો એ લોકો ના ખરાબ ના થાય પણ આપણા જેવા લોકો ના તો ખરાબ થઈ જાય કેમ કે આપણે આપણેે બધી જ હફતે જોઈને આપણે બધું કરાવી ના શકીએને હપ્તામાં બધા સાત દિવસમાં એકવાર જાઓ સલોનમાં આ બધું આપણાથી ના થાય એટલે આપણે ના કરાવવું જોઈએ મને કરાવે તો ધ્યાન આપો
હા એજ ને મને ખબર મને છે ને મારા હેરનો છે કલર ચેન્જ કરવાના એમ ગમે જેમ કે લાાઈટ એટલે બ્રાઉનિશ જેમ કે ખબર કે ચોકલેટમાં કોઈ કલર આવે ચોકલેટી કલરમાં જે આપણા પર સૂટ થાય ડાક સ્કીિન ટોન પર એ ટાઈપનો જે કલર છે ને એ મને જરાક કરાવવાનો છે
હમ પણ મારે તો મારા વાળ બ્લાક બ્લેકબર્ડ જોઈએ કાળા જ બરાબર છે કલર વલર કરા મને શોખ નથી
મેં છે ને એક એક છોકરી હતી એના વાળ એમ જોયા હતા તો મને એ બહુ જ ગઈમા હતા એટલે કે એક મવી જોતી હતી ને મેં તેમાં મેં એક હરો હિરોઈનનોો વાળ જોયો હતો મને બહુ ગયમા હતા એ કલર એના વાળના
હા એ પણ એ લોકો પર વધારે મસ્ત લાગે આપડા જેવા પર આઈ થિંક જ સારા લાગતા હશે આપડે એવું કરાવીએ તો વધારે બોલશે એ આ લોકો કેવા વાળ કપાવ કેવા લાગતા છે આ લોકો પર એમ જો આપડે આપણા કલર હિસાબથી વાળ ચૂઝ કરશું ને તો આપણા પર પણ સારા લાગશે પણ આપડે પછરંગી કલર કરાવી લે આપડા અહિયાં તો તે સારું ના લાગે
હા એ તો છે પણ એ પચરંગી કલરમાં નહી હોતું એટલે કે જરાક શઇન ટાાઈપમાંત એટલે કે ખબર કેવું મેં તને કેવી રીતે સમજાવો ચોકલેટી કલર માં હા એ એટલે મને કલર જ હા એ મને કલર છે હલકી તેની ખબર પણ છે એ કલર છે ને એમ બધા પણ શૂટ કરે એ ટાઈપનુંું હતું
હા, હા, સમજી ગઈ હું. તો કરાવી લેજો તું પણ
હા પણ એમ પછી એવું લાગે કે મારા પર એમ અજીબ દેખાય તો મેં એટલે પછી મે નહી પણ કરાવું
અચ્છા, કઈ નહી તો પછી. હા, બોલ
હા. એમ કેતી હતી કે ખબર અને વીક પણ હવે તો બજારમાં બહુ આવે હેર વાળ ની તું કોઈ ક એમ વિચાર્યું કે વીક જ લઈ મૂક મેં મારા વાળ માટે કે મસ્ત વીક લગાવીને ફરૂ
હા એટલે કે આપણે વાળ તો આપણેે સારા કરાવી લેવા એટલે જે કટ નહી કરવાની પણ વાર ને આપણે સારી રીતે રાખવાનું ને આપણે કટ જોઈએ તો આપણેે વીક લગાવીએ વીક પણ તો અસલી વારના જ હોય ને.
હા. એજ બેન્ક્સ એજ ને બેન્ક્સ વાળી જે વીક આવે ને મેં એમ વિચાર્યું કે તે જ મેં એમ લઈ મૂકું ને પછી કરી મૂકું કેમ કે આ હેર તો લાંબા થઈ જાય તો ફરીથી તો મેં નહી કપાવા.
હા એજ મેં પણ એજ વિચારતી હતી કે હેર આપણે આપણે હેર માટે એવું જ કઈ કરાવ કેમ કે એમ હેર માટે એવું કઈક કરાવે ને તો સારું લાગશે નહી તો એમ આપણે ધ્યાન જ નહી આપશું તો કઈ થશે નહી એટલે સૌથી પહેલા તો આપણે આપણા પર ધ્યાન આપવું પડશે. પછી વાળનું ધ્યાન રાખવું પડશે તેના પર તેલ લગાવો પછી વાળ ધોવો કન્ડિશનર લગાવો પછી હેર ક્રીમ લગાવો પછી એના પછી વાળને સારી રીતે ચોટલો બાંધો એવું નહી કે આખો દિવસ ખુલ્લાજ રાખો ખુલ્લા રાખો પણ ચોટલો પણ બાંધો.
હા. એજ ને મે હવે છે. ને એમ જ ચોટલો બાંધો જ ટ્રાય કરતી જ છે.
હા, હા, હા, મેં બોલું.
હા, હા, બોલો.
તો ચોટલો બી એમ સારી રીતે રાત્રે શું બધા ખોલી વાળ ખોલીને એ તો મીથ છે કે વાળ ખોલીને સુવા જોઈએ પણ ચોટલી હલકી આપણે વાળીએ ને ફીટ ના વાળી ને હલકી વાળીને તો પણ તો જ શું ને આપ વાળ એમ સારા ખોલીને. થી મને કોઈ ફાયદો થતો હશે હવે જેના મોટા વાર છે થોડી ખોલીને